હેલો,
શું કરો છો?
બસ કશુંની આ સવારમાં છોકરાને સ્કૂલ માં મોકલ્યા હવે ઘરનું કામ કરીશું
હાતો હોય છે,
બાકી તમે શું કરો છો,
બસ કશું નથી ઘરનું કામ
હા તબિયત બીજી સારી
હા, બધુ સારું.
હું હવે રક્ષાબંધન આવે છે, ને
હા રક્ષાબંધન આવે છે,
હું પિયર જવાનું
હા વિચાર તો હે
હા એજને રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર છે, આ તહેવારમાં ગમે એ ભાઈને બેન વગરના ચાલે અને બેનને ભાઈ વગરના ચાલે, કેટલા પણ લડાઈ ઝઘડા ગમે તેવું થતું હોય ને, પણ આ તહેવારના દિવસે બધું ભૂલી જવાનું, એટલે રક્ષાબંધન શું ભાઈ અને બહેનનો તહેવાર છે,
તા ભાઈ અને બેનનો સંબંધ તો ભગવાન દ્રારા આપેલી એક અમૂલ ભેટ છે.
હા ઈ જ ને એ તો બનાવો નથી પડતો કે ક્યાંક જોડવો નથી પડતો એ કુદરતનો જો ભાઈ અને બેહેનનો રિશ્તોતો કુદરતે કર્યો સગા ભાઈ-બેહેન હોય અને કોઈને સગાના હોય તો એ ધરમ ના ભાઈ અથવા બેન પણ બનાવતા હોય છે.
અને અ આ સંબંધમાં પ્રેમ હોય છે વિશ્વાસ હોય છે મસ્તી જગડા હોય છે
અને ભાઈ બહેન ના રિશ્તા માં હેને આપડે કોઈ સબૂત આપવું ના પડે. એ કોઈ મતલબ પુરાવો ના આપવો પડે કે હું સાચી છું. કે મેં આવુ વસ્તુ નથી કર્યું કે આવું વસ્તુ કર્યું છે. અને બીજા બધા રિસ્તામાં શું આપ આપડે બધું પ્રૂફ આપવુ પડે કે ના હું ખોટી નથી. હું આમ નથી હું તેમ નથી ગમે ત્યારે ઝઘડો થઈ જાય ઘરમાં કંકાસ થાય કોઈ કટાક્ષ થઈ જાય વેમ પડે. તો ત્યાં પુરાવો આપવો જોઈએ અને ભાઈ બહેનનો રિસ્તો એટલો જ બધો શુદ્ધ અને ચોખ્ખો અને સાફ હોય છે ને ત્યાં આપણે ગમે તે વસ્તુ જો કેતા હોય ને એમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરે ભાઈ એમાં સમજે મારી બેન સાચી છે. અને બેનને પણ આવું થાય કે મારો ભાઈ જે કઈ કહી રહ્યો છે ને તે એના પીછે કોઈ ન કોઈ કારણ હશે. તેની વાત સાચી છે એમાં કોઈ પણ પુરાવો આપવાની જરૂર પડતી નથી.
હા તો હોય છે ને બાળપણ જે ભાઈ અને બેન સાથે રમીએે સાથે ભણીએ સાથે હસીએ અને સાથે જો મોઢા થઈ છીએ ને તો જીવનના અનેક યાદો આ સંબંધ સાથે જોડેલા હોય છે.
હા બાળપણથી જ આપણે ભેગા જ મોટા થઈએ ભેગા જમીએ ખેલીએ હા રમીયે સાથે સ્કૂલ જઈએ લેસન કરીએ. એટલે એવું બધું સાથે કરતા બાળપણની વાતો અને મોટા થઈ જાય એટલે ત્યારે બાળ પણ બવ યાદ આવે છે મોટા થાવ એટલે ભણવાની દ્રષ્ટિ એક વખત અલગ થવું પડે અને બીજું નોકરી મળે ત્યારે અને ત્રીજું લગ્ન થઈ જાય ત્યારે બધા ભાઈ બહેન જુદા જુદા બિછડાઈ જાય છે પછી તો શું સમય ના અભાવે એ લોકો મળતા હોય છે કેમ એમના પાછળ પણ કામ હોય છે બધું એમને એટલે એમને જો બચપનની નાની નાની બધી વાત વાતો હોય છે એ બધી એમને યાદ આવતી હોય છે ત્યારે કે આપડે ભેગા રમતા હસતા તહેવાર આવતો એટલે આવું કરતા આમ કરતા તેમ કરતા બધું એમને યાદ આવતું હોય છે. કોઈ દિવસ તો યાદ કરતા કરતા આંખમાં પાણી પણ આસુ પણ આવતા રહે છે.
સારું અને ભાઈ બહેન વચ્ચે નાના મોટા ઝઘડા તો થાવા હવા હોય છે ક્યારેક રમકડા માટે ક્યારેક ટીવી માટે તો ક્યારેક નાની વાતો માટે મતભેદ થાય છે. પણ આ ઝઘડા ઘણા સમયે ચાલતા નથી.
હા હવે ટીવી જોતા હોય એટલે એક કે મારે આવું જોવું છે ને એક કે પેલું જોવું છે. ઝઘડો થાય થોડી વાર એકબીજાને ભલે મારી પણ દઈએ થોડા સમય બોલીએ નય. પાછું થોડા સમય પછી એક એક ભાઈ ને બેન વગર ના ચાલે અને બેનને ભાઈ વગર ના ચાલે આ ઝઘડામાં નફરત નથી હોતી. ખાલી થોડા સમયની એક રીસ હોય છે.
અને અ ભાઈ બહેન ભાઈ હંમેશા બેનની રક્ષા કરવા કરવાની ભાવના રાખે છે અને બેન પણ ભાઈની સફલતા માટે પ્રાર્થના કરે છે.
હ એટલે તો ભાઈ બીજ. ભાઈબીજનો ત્યોહાર અને રક્ષાબંધનનો ત્યોહાર મનાવવામાં આવે છે. કારણ કે બેન ભાઈની રક્ષા કરે, અને.... ભાઈ બેનની રક્ષા કરતો હોય છે. રક્ષાબંધનના દિવસે આપડે રાખડી બાંધીએ ને! એ રાખડી બાંધવાનું મહત્વ નથી. કે મેં.... સો રૂપિયાની લઈ પાંચસો રૂપિયાની લઈને હવે, તો સોના અને ચાંદીની પણ અવેલેબલ હોય છે. એ બધું નથી જોવાનું. ભલે, આપડે નારાછડીનો દોરો પણ બાંધ્યો હોય ને એમાં, બેન જો ભાઈને રક્ષા કરતી હોય છે, એના પાછળ એનો પ્રેમ અને વિશ્વાસ. છુપાયલો હોય છે. એમને એવું છે કે આજથી ભગવાન મારા ભયની રક્ષા કરજો. દરેક કઠિન પરિસ્થિતિમાં એનો સાથ સાચવજો તમે.
સાચી એનેર. રક્ષાબંધનના તહેવાર આ પવિત્ર સંબંધને વધારે મજબૂત બનાવે છે. જે ભાઈ ને બેનના.
એટલે જ ને! આપડે બેન હોય એ ભાઈના ઘેર જતી હોય છે, ને હવે તો સરકારે પણ આવો નિયમ રાખ્યો. કે રક્ષાબંધનના દિવસે. સરકારી બસોમાં જો બેન હોય છે ને એનું ભાડું લેવું નય. કારણ કે દરેક બેન કોઈના જોડે પૈસા હોય. ના હોય. પણ એમને રક્ષાબંધનના ભાઈને રાખડી બાંધવા માટે જવું હોય છે. કોઈ સાસરા વાળા આપે નાં આપે. તો એમને હવે ઉદાસ થાવાની જરૂર નથી. કારણ કે હવે, બસના દિવસે બસનું ભાડું એમના જોડે લેવામાં આવશે. નય. એટલે દરેક સ્ત્રીઓ, છોકરીઓ પોતાના ભયને શાંતિથી જઈ અને રાખડી બાંધી શકશે.
એને જીવનમાં ઘણી વાર માતા-પિતા. પછી ભાઈ અને બેન જે આપણા સૌથી નજદીક નો મિત્ર બની! જાય છે. એ ખુશીનો પ્રસંગ હોય છે. દુઃખનો સમયે ભાઈ બેન એકબીજાનો હિંમત અને સાથ આપે છે.
હા એજ ને. ભાઈ બેન તો દરેક મુશ્કેલમાં, કઠિન પરિસ્થિતિમાં, ભાઈ બેનની રક્ષા કરતો હોય છે. એમનો સાથ આપતો હોય છે. એમને આગળ વધવામાં કોશિશ કરતો હોય છે.
અને આજના વ્યસ્ત જીવનમાં ઘણી, ઘણી વાર પરિવાર સાથે સમય વિતાવવાનો. ઓછો થઈ ગયો છે, પણ ભાઈ અને બેન હંમેશા એકબીજા માટે સમય! અ કાઢવા જઈએ ફોન સંદેશ અથવા બેગ દ્વારા સંબંધનો.... જીવન અ રાખવા, જીવિત રાખવા જોઈએ.
હા એજ ને એટલે આ હવે દ્રષ્ટિએ ભાઈ બેનનો! જો રિશતો છે એ અમૂલ્ય ભેટ છે. કુદરતની.... એને કોઈ દૂર કરી શકતું નથી. કેટલું બધું ના બોલીએ કરીએ પણ એમનો રિશ્તો તૂટી જતો નથી.
સાચી વાત. અને સંપત્તિ કરતાં સંબંધ વધારે ચિંંત હોય છે. પૈસા ફરીથી કમાઈ શકો પણ એક વાર સંબંધ તૂટી જાયના તો એ જોડવા ઘણાં સમય લાગે છે.
બહુ સમય લાગતો હોય છે કે પૈસા તો હાથનો મેલ છે આજ છે કેને કાલે નથી. પણ જે સંમત એવી વસ્તુ છે ને એ ફરીથી જોડવા માટે તો બોઉ સમય લાગી જાય છે. અને જે મનમાં ખટાસ રહી જાય છે એ કોઈ દિવસ ભરાતી નથી.
અને તો ભાઈ અને બહેન હંમેશા પ્રેમ સન્માન અને વિશ્વાસ સાથે રહેવું જોઈએ.
હમ , એમનો વિશ્વાસ એટલે આંધ્રો વિશ્વાસ હોય છે. એમને કોઈના કોઈ સબૂત નવું બધું કોઈને કેવાની જરૂર ને બીજી વસ્તુ એવું. કે ગમે તે મુશ્કેલમાં હોય ને ભાઈ એને બેન બચાવતી જ હોય છે. દિવસે પોતાના ભાઈને અને પોતાની બેહેનને મુસીબતમાં ના નાખી દે એના માટે એક સમયે જૂઠ્ઠું પણ બોલી જાય છે.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
પણ એ પોતાના ભાઈને અથવા બેનને બચાવી શકે છે.
ક્યારે નાની મોટી અ વાત માટે મતભેદ થાય ને પણ આ ઝઘડા ઘણા સમય ચાલતા નથી થોડા સમય પછી બંને ફરીથી પ્રેમ સાથે રહી છે. આજમાં સંબંધિત આજ આ સંબંધની વિશેષતા છે.
હા, એ જ આ સંબંધની મોટી વિશેષતા છે.
હમ્મ.
કે ભાઈ અને બેન એ કેટલા ભાઈ બેન પણ હોય છે ને, ભલે ચાર હોય, પાંચ હોય, ત્રણ હોય. પણ એ સગા ભાઈ બહેન એકબીજાની બીજાની હોડ કરી શકે નહી. કારણ કે, બે હોય કે ચાર હોય બધા એવા સંપથી રેહ તા હોય એને લડાય, ઝઘડાય, જમવા માટે આ તું ખાઈ લીધું આ તે ખાઈ લીધું. પણ એ જેમ જેમ મોટા થાય ને ત્યારે એમનો રિસ્તો વધારે મજબૂત થતો હોય છે. કે નાનપણની તો નોક જોક રહેવાની પણ જયારે મોટા થાય ને ત્યારે એ બધું એમને બહુ યાદ આવે છે કે મેં તારા માટે આવું કર તું મેં તારા માટે આવું કરું .
તમે તો કેવામાં
પણ જિંદગીમાં ફેસલો લેતા હોય ગમે તે ભણવાની બાબતે, લગ્નની બાબતે, સગાઈની બાબતે. તો સૌથી પેલા આપડા ભાઈ અને બેનની રાય પૂછતા હોય. મા બાપથી પેલા પણ ભાઈ અને બેનનો જે રિસ્તો હોય છે ને. એનામાં આપણે ગમે તે વાત કરવી હોય ને એ ખુલીને આપડણે કરી શકતા હોય છે. મા બાપ ને આપડણે અમુક સમયે અમુક વાત કરતા આપણેે અચકાઈએ છીએ. કે મા બાપથી આપણને જન્મ આપ્યો આપણે કોઈ પસંદ છે કે નથી આવું બધું વસ્તુ કેવી રીતે કહી શકો. પપ્પા જયારે બીજે જે કે સગાઈ આપડી કરતા હોય એ છોકરો આપણને પસંદ નથી એ આપી . આ છોકરી પણ આપણને પસંદ નથી તો આપણેે